હા કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું ઘરે કેમ છે બધું?
ઘરે પણ બધા મજામાં છે તમારે ત્યાં બધા કેમ મજામાં?
હા મજામાં છે.
હમ્મ તો આ બસ આ બેઠી હતી અને મહિના ન ખતમ થવા એવું છે, એટલે બધું હિસાબ લ કરતી હતી કે કેટલો ખર્ચ થયો છે.
બરાબર તો કઈ બચત તો કરી હશે ને તમે, આ મહિના
હા. બચત તો જો એવું છે, કે બચત કરવાનું વિચાર તો કરું છું પણ આપણે શું ઘર અ
હલો. હલો તમારો અવાજ નથી આવતો. હેલો. હલો. હલો હલો. હલો.